હાલો
હાલો.
હા હવે આવે છે કમ્પ્લીટ હવે જ.
હા કેમ છો મજામાં!
હા બસ મજામાં તમે કેમ છો?
બસ હવે તો ગણેશ ચતુર્થી ને એવું આવશે ઘણા ધાર્મિક પ્ર પ્રંગો આવશે એટલે આપણા જીવનમાં ધાર્મિક પ્રસંગોનું મહત્વ ઘણું જોવા મળતું હોય છે. ધર્મ માણસને આમ માત્ર પૂજા કરવાનું નથી શીખવતો પરંતુ સારું જીવન જીવવાનું પણ શીખવતું તો હોય છે.
હા સાચી વાત. અને ધાર્મિક પ્રસંગો કેવું કે આપણને પરિવાર અને સમાજને એક સાથે લાવવાનું કામ કરે છે. આ પ્રસંગોમાં લોકો એકબીજાને શુભેચ્છા આપે છે દાન કરે છે. અને પ્રેમ તથા ભાઈચારા નો સંદેશ ફેલાવે છે‌
હા એ તો તમે સાચી વાત કીધી. અને ધાર્મિક પ્રસંગો તો માત્ર ઉત્સવ નથી પરંતુ સંસ્કાર એકતા અને માનવતાનો સંદેશ આપતા તેવા પ્રસંગો છે. ભારતને આમ તહેવારો અને ધાર્મિક પરંપરાઓ નો દેશ કહેવામાં આવતું હોય છે અહિયાં ઘણા ધર્મ ના લોકો રહેતા હોય છે. દરેક ધર્મને એમ પોતાના ધાર્મિક પ્રસંગો હોય છે પરંતુ દરેકનો મૂળ સંદેશ એક જ હોય છે કે પ્રેમ, શાંતિ, કરુણા અને સેવા અને માનવતા.
હા. અને આપણી છે ને હા હા બોલો.
ધાર્મિક પ્રસંગો એટલે આમ એવા વિશેષ દિવસોની ઉજવણી કે જે કોઈ મહાપુરુષ ઐતિહાસિક ઘટના અથવા આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલા હોય‌. અને તેનો હેતુ માત્ર વિધિ વિધાન કરવાનો નથી પરંતુ સારા મૂલ્યોને જીવનમાં ઉતારવાનું પણ છે.
હા એકદમ સાચી વાત કીધી તમે.
હા. અને ભારતમાં વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાતા હોય છે અને ભારતની વિવિધતા તેની સૌથી એક મોટી શક્તિ છે કેટલાક મુખ્ય ધાર્મિક તહેવારો આપડે ઉજવીએ તો દેખીએ કે દિવાળી તો પ્રકાશ અને સત્ય નો વિજય થયો તો એટલો ઉજવીએ. હોળી તો સારાની ખરાબ સારા પર ખરાબની જીત થઈ હતી એટલે નવરાત્રી માં શક્તિની ઉપાસના કરવાનું પછી જન્માષ્ટમીમાં જન્માષ્ટમીમાં ભગવાન શ્રી કૃષ્ણ ન જન્મોત્સવ રામનવમીમાં તો ભગવાન શ્રી રામ નો જન્મ દિવસ. પછી મહાવીર જયંતિ તો અહિંસા અને કરુણા નો સંદેશ પછી બુદ્ધી બુદ્ધ પૂર્ણિમા એટલે શાંતિ અને મધ્યમ અ માર્ગ નો સંદેશ ઈદ જોઈએ તો પ્રેમ ક્ષમા અને ભાઈચારા નો તહેવાર પછી ક્રિસમસ જોઈએ તો પ્રેમ દયા અને સેવાનો સંદેશ આપતો હોય છે. ગુરુ નાનક જયંતી કો સમાનતાને માનવ સેવાના સંદેશ એટલે ઘણા બધા એવી રીતે વિશેષ વિશેષ અ મૂલ્યોના કારણે તહેવારો ઉજવવામાં આવતા હોય છે.
હા અને ઘણા ધાર્મિક પ્રસંગોમાં છે ને જરૂરિયાત મંદ લોકોને આપડે મદદ કરીએ છીએ, અન્નદાન કરીએ. કપડા આપડે આપીએ છીએ અને ઘણી સેવાઓ આપડે કરીએ છી અને ઘણું એવું પુણ્ય નું કામ આપડે કરતા હોઈએ એટલે છે ને એનાથી સમાજમાં માનવતા અને સહકારની ભાવના પણ વધતી રહે છે.
હા એ તો સાચી વાત કીધી. અને ધાર્મિક પ્રસંગોનું મહત્વ પણ ઘણું હોય છે કે આત્ આધ્યાત્મિક વિકાસ માટે મદદરૂપ થતા હોય છે ધાર્મિક પ્રસંગો આપણને આમ આત્મચિંતન પ્રાર્થના અને સારા કાર્યો તરફ પ્રેરિત કરતા હોય છે પછી આપડા નૈતિક મૂલ્યો શીખવતા હોય છે સત્ય છે અહિંસા છે પ્રેમ દયા ક્ષમા પરોપકાર અને સહનશીલ તા જેવા ઘણા એવા નૈતિક મલ્યો છે જે આપણને શીખ વતા હોય છે પછી પરિવારને જોડતા હોય છે આદી આ સમયમાં આમ આખો પરિવાર તહેવારોમાં પ્રસંગોમાં આ ખો પરિવાર એક સાથે આઈને ભેગો થાય છે. સાથે પૂજા કરતા હોય છે ભોજન કરતા હોય છે પોતાનો જે આનંદ વહેચતા હોય છે. અને વડીલોના આશીર્વાદ લેતા હોય છે આથી પરિવારના સંબંધો પણ એકદમ મજબૂત બનતા હોય છે. પછી સાથે સાથે જોઈએ તો સામાજિક એકતા પણ વધતી હોય છે કે ધાર્મિક પ્રસંગોમાં લોકો એકબીજાના ઘરે જાય છે, શુભેચ્છાઓ પાઠવે છે. અને જે પોતાની ખુશીઓ છે એ વહેંચે છે એના કારણે સમાજમાં પ્રેમ અને ભાઈચારો પણ વધતો જોવા મળતો હોય છે.
હા એકદમ સાચી વાત કીધી. અને ધાર્મિક પ્રસંગો છે ને ખાલી ઉજવણી માટે નઈ હોતા પણ એમાં છે ને પ્રેમ સેવા એકતા અને માનવતા ને જીવનમાં ઉતારવાની એક તક આપે છે.
હા એ તો સાચી વાત કીધી તમે. અને ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પ્રસંગોનું પણ આમ એક જોડાન છે કે ભારતમાં તહેવારો માત્ર ધાર્મિક જ નથી હોતા તેમાં ઘણા લો સામેલ હોતું હોય છે કે લોકસંગીત લોકનૃત્ય પરંપરાઓ કત અ વસ્ત્રો સ્થાનિક ભોજન પછી એની હસ્તકલા લોકરિવાજ આ બધું આપડી સંસ્કૃતિને ઓળખને આમ જાળવી રાખતું હોય છે.
હા, સાચી વાત છે. અને બાળકોને છે ને આ બધા ધાર્મિક પ્રસંગો વિશે આપડે સારા એવા સંસ્કાર અને જે પરંપરાઓ હોય નૈતિક મૂલ્યો હોય એ વિશે આપણે જાણવાની તક પણ આપડી આપડે આપવી જોઈએ. અને એમને સમજાવું જોઈએ બધું
હા એ તો સાચી વાત કીધી તમે. અને ધાન અ ધાર્મિક પ્રસંગોનું અર્થતંત્રમાં પણ ઘન યોગ દાન હોય છે કે ધાર્મિક પ્રસંગો દરમિયાન વ્ય પાર ધંધો વધતો હોય છે, નાના વેપારીઓને આમ રોજગાર મળી રહેતું હોય છે. એ હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોનું વેહચાણ વધતું હોય છે. અને પ્રવાસનને પ્રોત્સાહન પણ મળતું હોય છે એના કારણે દેશની જે અર્થવ્યવસ્થા છે એને પણ ઘણો ફાયદો લાભ થતો હોય છે. અને આજના સમયમાં તો કેવું કે આજે ટેકનોલોજી ના કારણે ઉજવણીની રીત જ બદલાઈ ગઈ છે લોકો ઓનલાઈન શુભેચ્છાઓ પાઠવતા થઈ ગયા છે. અને ડિજિટલ આમંત્રણ અને સોશિયલ મીડિયા દ્વારા લોકો બીજા સાથે જોડાયેલા હોય છે. પરંતુ સાથે સાથે આપણે પ્રસંગોના મૂળ સંદેશને ભૂલવા ના જોઈએ અપ આપણેે કોઈને પણ આમ ઘરે જઈને જો શુભેચ્છાઓ પાઠવીએ પાઠવીએ તો સામે વાળાને પણ સારું લાગે અને એના કારણે સંબંધ પણ મજબૂત થાય એમના સાથેનું.
હા મારા મતે તો છે ને ધાર્મિક પ્રસંગોમાંથી આપણે ઘણીવી મહત્વની બાબતો આપણે શીખી શકાય કે પ્રેમ સેવા માનવતા અને પરસ્પર આપણે એકબીજાનું સન્માન પણ સૌથી મહત્વની બાબતો છે. એટલે આ મૂલ્યો છે ને દરેક ધર્મને સાચો સંદેશ આપે છે.
હા એ તો તમે સાચી વાત કીધી અને આપણે ઉજવણી કરીએ તો આપણે એવી રીતે કરવી જોઈએ કે પર્યાવરણને નુકસાન ના થાય. પર્યાવરણ પ્રેમી જે મૂર્તિઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ ઓછા અવાજ અને ઓછું પ્રદુષણ થાય એનું ધ્યાન રાખવું જોઈએ પછી પ્લાસ્ટિક નો ઉપયોગ આપણે ટાળવો જોઈએ. પછી ખોરાક નું બગાડ ન થાય એવું આપણેે કરવું જોઈએ. અને વૃક્ષારોપણ જેવા ઘણા કાર્યક્રમો સાથે ઉજવણી કરી શકીએ છીએ આપણે. યુવાનો ની પણ જવાબદારી છે. આજના યુવાનોએ ધાર્મિક પ્રસંગોનું આમ સાચું મહત્વ સમજવું જોઈએ. અંધશ્રદ્ધા થી દૂર રહેવું જોઈએ પછી દરેક ધર્મને આમ આદર કરવો જોઈએ. કોઈ નું પણ આમ અપમાન ના કરવું જોઈએ અને સા સાથે સાથે કોઈ પણ જાતનો ભેદભાવ ના રાખવો જોઈએ. અને ભાઈચારો છે બને એટલો વધારવો જોઈએ અને નવી પેઢીને પરંપરાઓ વિશે આપણે સમજાવવું પણ જોઈએ કે આપણી પરંપરા શું છે.
હા એકદમ સાચી વાત કીધી અને આજના જે યુવાનો છે એ પોતાની સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન આપણે કરવું જોઈએ વડીલો પાસેથી આપણે તહેવારોનું મહત્ જાણવું જોઈએ અને નવી પેઢીને પણ તેની સાચી માહિતી આપણે આપવી જોઈએ.
હા એ તો સાચી વાત કીધી તમે. અને ધાર્મિક પ્રસંગોમાં આપણે સેવા ભાવનું વો વર્તન પણ રાખવું જોઈએ ઘણા લોકો તહેવારો દરમિયાન આમ ગરીબોને ભોજન કરાવતા હોય છે. તે કપડા નું દાન કરતા હોય છે બા દ્ધ અને અનાથ આશ્રમ હોય ત્યાં જઈને સેવાઓ પૂરી પાડતા હોય છે. એટલે આજ આમ ધાર્મિક પ્રસંગોની આમ સાચી ભાવના છે.
હા. મારા મતે તો છે ને ધાર્મિક પ્રસંગો સમાજમાં છે ને એકતા શાંતિ અને માનવતાની ભાવના મજબૂત બનાવે છે. એટલે લોકો છે ને એક બીજાની નજીક આવે અને ધાર્મિક પ્રસંગો સાથે ઉજવવાથી અપ બી આપણને ઘણી ખુશીઓ પણ મળતી હોય છે.
હા એ તો તમે એ વાત સાચી કીધી. અને ધાર્મિક પ્રસંગો માત્ર આનંદ અને ઉજવણી માટે તો નથી હોતા. તેઓ આપણને જીવનના ઉચ્ચ મૂલ્યો શીખ શીખવે છે પરિવાર અને સમાજને સાથે જોડે છે. અને જે માનવતાનો માર્ગ છે એ પણ બતાવતા હોય છે. જો આપણે દરેક ધાર્મિક પ્રસંગ માંથી સારા સંદેશને જીવનમાં ઉતારીએ તો સમાજ બધુ સુખી શાંતિપૂર્ણ અને એકતા ભર્યો બની શકે છે. ધર્મ આપણને માણસ થી અલગ પાડવા માટે નથી પર ધર્મ માણસ તે માણસ સાથે જોડવા માટે છે. ધાર્મિક પ્રસંગોની સાચી ઉજવણી દીવા પ્રગટાવવામાં નથી પરંતુ આપણા હૃદયમાં જે પ્રેમ દયા સહિષ્ણુતા અને માનવતા ન પ્રકાશ છે એને પ્રગટાવવામાં છે.
હા એકદમ સાચી વાત કીઘી તમે. અને આજના એ આધુનિક જીવનમાં છે ને. ધાર્મિક પ્રસંગોનું મહત્વ પણ ઘણું એવું છે. કે ભલે આપણું આ બધું જીવન ખુબ વ્યસ્ત બની ગયું છે. પણ તે છતાં છે ને તહેવારો આપણને પરિવાર પરિવાર સાથે સમય વિત. વિતાવાની. સંબંધો મજબૂત કરવાની અને જીવનમાં આનંદ લાવવાની એક નવી તક આપે છે. એટલે મારા મતે. તો છે ને દરેક વ્યક્તિ એ તહેવારોની ઉજવણી કરવી જોઈએ. કે બધા સાથે ભેગા થાય પરિવાર વાળા. તો એ એ લોકોને ખુશી મળે શાંતિ જવાબદારી. એ બધું એક સાથે ઉજવવાથી આપણને. આપણું મન પણ શાંત થઈ જાય છે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને તહેવારોની સાચી ઉજવણી આમ નવા કેટ કપડા પહેરવામાં તો નથી. પરંતુ નવા વિચારો અપનાવવામાં છે. અને મીઠાઈ વેંચવામાં નથી પરંતુ ખુશીઓ વેંચવામાં છે.
હા એકદમ સાચી વાત કીધી તમે.
હા વાંધ નહી સારું સારું ચલો. પછી વાત કરીશું આપડે હા.